હેલો
એમ છ
મેને એકદમ મજામાં તમે કેમ છો
બસ મજામાં અત્યારે નવડો બેસેલો છો થોડ દલ જોય કરતો છું
સુુંજો
ઇન્સ્ટાગ્રામ માં
હા એજ ચાલે બીજું તો હું.
એ દસ કામ પતું છે પણ ટાઈમિંગ તો એજ સાત વાગે છૂટવાનું.
હા એટલે એવું જો હોય. કામ પતી જાય તો બી.
હમ બાર દેશમાં સારું છે કામ પતી ગય એટલે ઘરે અહિયાં તો કામ પતે કે નહ પતે ટાઈમ આપેલો છે એટલે ટાઈમ પર જ જવાનું.
હમ એજું.
હમ એક્ઝામ પતિ ગયો.
ના હમણાં આવવાના છે મેં માં.
હા હા. બીધો કેવો ચાય બધલ.
બીચું બધું એકદમ મજામાં તમે કેવો. બાકી કેવું ચાલે.
ચાલતી છે જિંદગી કામમાં કામમાં જોબમાં બીજ શું ચાલે.
હા મેં ભી. કોઈ ઇન્ટર્નશીપ ને એવું બધું કર્યાગરું એટલે એમાં.
હમ. તમે વિનર્સ. રિઝલ્ટ આય કે દસમા ન.
હે.
રિઝલ્ટ રિઝલ્ટ આવી છે તમારી બેન નો.
હા આવી ગયું.
કેટલા ટકા આવ્યા.
સેવન્ટટી સેવન.
બહુ સારા આવેલા છે ને.
હા અમને તો એનાથી ઉમીદ જ નહી હતી કે આવી જશે આટલા.
હમ તો પછી આગળ શું સાયન્સ કોમર્સ.
કોમર્સ લીધું.
હમ એટલે પછી ગામમાં જ ભણવાના. રાજસ્થાન માં.
હા અહી જ ભણવાનું.
હમ હમ.
હમ.
બ ત અત્યારે ગરમી બહુ છે કે નહી પછી અહિયાં તો બહુ ગરમી છે.
ગરમી તો બહુ છે પણ હવે એસી માં બેહી રએ બીજું તો હું આખો દિવસ.
એ એજ સાચી વાત મારું બી એવું જ છે બહાર જવ ને બહ કાંટા બે મિનિટમાં અંદર રહી જાય.
હ હ. એજ એસી માં બહી રેવાનો આખો દિવસ.
તો ગરમી એટલી બહાર જઈ પાંચ મિનિટ બી કામ કર આખા પસીના પસીના થઈ જ.
હા છે.
પણ સાંજે મસ્ત થવા સાંજે એસી જત નહી પડે.
સાજો અયા તો પડે.
એ સાંજે તો પાંચ છ વાગે ને એટલું મસ્ત પવન આવે ને એ આજુબાજુ ઝાડ વાળ બધા એટલો મસ્ત પવન આવી જાય.
અહિયાં તો વાવાઝોડું આવે રાતે બે તમને ખબર અ એક તારીખ થી ચાલુ થયેલી વરસાદ ને વરસાદ જ પડ્યા કરતી છે એપ્રિલમાં વરસાદ મે માં વરસાદ વરસાદ પડે
તો તો પછી બધી કેરી ગઈ આ વર્ષની હે ને
તો હું ગઈ જ હવે બીજું તો હું
હ આ બાજુ સાઈડ નહી પડ્યું મેં જોયું ન્યૂઝમાં એમાં બેંગ્લોરમાં પડ્યું કર્ણાટકામાં પડ્યું બેંગાલમાં પડ્યું બહ બધી જગ્યાએ પડ્યું વરસાદ
હા
પણ નવસ ગુજરાત જેવી અ કેરી એમ બી રાજસ્થાનમાં આવતી નથી મતલબ એ ટેસ્ટ નથી તો અમે તો એમ બી ગુજરાત થી જ મંગાવીએ કેરી
હા એ તો મોસ્ટું બધી ગુજરાત થી બધી જગ્યા જાય કચ્છમાં મેન છે ને એનું આપડું કેરીરી ન કે ત જે આખા ઇન્ડિયામાં જાય છે અલગ અલગ જગ્યા
હા બટ અહં કેટલી મોંઘી વેચે સેમ કેરી
હમ
એના કરતા અમે તો ત્યાં કહી દઈએ મારા પપ્પાના ફ્રેન્ડ છે એમને તો એ બસ માં લગાવી દેને અમે અહંથી ઉતારી લઈએ
આ તારપ અહંયા શ એવું એમાં કેવું થાય કચ્છમાંથી તમારા સુધી આવે રાજસ્થાનમાં તો ચાર્જિસ ને બધું વધી જાય કે પછી એ લોકો ભી એ લોકોને બી કરવું પડે કેમ કે
હા પછી ચાર્જસ લાગી જાય પછી પછી જે વેચે તે લોકોનું રેન્ટ અગર દુકાનમાં વેચતા હોય તો રેન્ટ નું કપાઈ જાય રાડી પર વેચતા હોય તો આખો દિવસ મહેનત કરે તો દસ પાંચ રૂપિયા એ લોકો કમાવે એટલે મોંઘી થઈ જ જાય
હા એજ છે ને એટલે જ
શું કરીએ બીજું
હમ કે અ તો આજ બહ સારી પઇક છે કેરીનું કલેન મે આ બાજુ સાહે તો સારું કેરી પાયકી છે કાલે જ મે કેટલી એક કિલો નો આખો બોક્સ લઈ આવ્યો.
એક કિલો નો બોક્- કેક મળણના
એક કિલો ના પેટી માર પપ્પાને દોસ્તાર છે ને, એ લોકોને ખેતી જ છે.
અચ્છા કેટલાનું પડે? મતલબ કેટલાનું પડ્યું.?
એ એ ખબર નઈ. એ તો આખું પપ્પા જ જોયો મેં તો ખાલી લેવા ગયેલો. પપ્પા એ કીધો કે ત્યાંથી લઈ આવજે.
અચ્છા! અગર સાર હોય તો પૂછે નહી, પછી મેં તારી પાસેથી જ મગાવી. પેલી હું આ વખતે
હા! એમને એમની શું ખેતી છે ને, ને એમને તો કેવું? અલગ થી એમનું કામ, આ ખેતી તો એમને સાઈડ પ એમ જ રાખેલી છે, કે કોઈ વાર કંઈ ધંધો ચોપટ થઈ ગયો, કે કંઈ થઈ ગયું, તો સાઈડ પછે એટલે કે એમનું કેવું છે,? એ બધાને ની આપે. પે.
અચ્છા, ! તમને જ આપે.
જે એમના કોઈ સારા દોસ્તાર છે, એ લોકો ને જ આપે. એમનું એવું છે કે જે માસ સમયમાં કામ આવ્યું, તો મેં આ લોકોને આપું, બીજા બધાને તો ની આપે.
અચ્છા એવું જ
હમ્મ! કેમકે એમની બે બિઝનેસ છે, એ મોટી મોટી ફેક્ટરીઓ છે.
ઓહ ઓ ક્યાં?
હા, આસામ બાજુ છે, પછી ગુજરાત બાજુ છે, સાઉથમાં છે.
ઓ ઓ તો તો બહુ કામ ચાલતું હશે.
હા!
હમ્મ!
સિમેન્ટ ફેક્ટરી છે. ને સિમેન્ટ નું તો કેટલું ખબર ને? કેટલી કમાણી.
હા આઆઆ એ તો છે.
એટલે એટલે શું? એમની આવે તો અડધી એ લોકોને ઘરમાં રાખે, અડધી એના દોસતાર લોકોને આપે.
હમ્મ હમ્મ!
હમ્મ, એટલે કેરી નું થઈ જાય, અમાર ભી કામ થઈ જાય, કે બાર અમે ભી લેવા જઈએ તો બો મોઘું પડે, અત્યારે અમે પૂછલું ને કેરી ન કંઈ બારસો કે તેરસો રૂપિયા કંઈ ચાલતું છે.
મણ
હમ્મ. !
હા, ! એટલું જોઈ એમ બી
એમાં બી કેરી સારી નથી આવતી. એમાં બાજુ વાળા કાકાને હતી ને, અત્યારે વાવાઝોડા આવ્યું તો, આખા કેરી બધી પડી ગઈ. બહુ નુકસાન થયું, એ કાકા નું. કે વાવાઝોડું વચ્ચે આવેલું બે દિવસ, બો બધાની કેરી બહ થઈ ગઈ. જે લોકોની પાકી હતી, એ લોકોનું કામ થઈ ગયું કે એનું કોઈ નુકસાન ની થયું, પર જે લોકોને કાચી હતી એ લોકોને બો નુકસાન થયું.
હા, એ તો થાયજ ને.
અત્યારે તો કેરી ના અચાર ભી બો મજા આવે.
હા, હા, અથાણું.
કે અત્યારે એમાં બાજુ વાળા છે ને એ પે સરકારીમાં કામ કરતા, અમને એમનું રિટાયરમેન્ટ થવાનું એમને આનું ચાલુ કર્યું અથાણા નું.
એવું.
અથાણો છે એમાં બધ બધા અલગ અલગ કેરી નો ગુંદા નો પછ ચ ચુંદો કે ને શું કયો હોય મીઠો હોય
હા હા
એવી જાગુ કર
હમ
ગરમીમાં જ બપોડે તો આટલું બધું ભાવે નહ તો આજ ચાલે ખીચડી હાથે અચાર ને ભેલ વેલ આ બધું હોય તો ચાલે
ખીચડી હાથે ખવાય રોટલી હાથે નની તો આમ રસ રોટલી ને અથાણું એટલું મસ્ત ચલા ગય
હમ તો બપોરે રોટલી નની વાય રોટલી હેવી થઇ જાય તો ઉપરથી એટલી બધી ગરમી કે નહી
હા હા
તો મોસ્ટ ઓફ ગરમી અત બપરના ટાઈમ પર તમે ખીચડી ખાઓ કે બેલ કોઈ વાર ભેલ બનાવ્યું કે ખીચડી છે દાલ ચાવલ છે આ બધું જ ચા જ ત્યારે
હા
રાત્રે ચાલી જાર રોટલી શાક રાત્રે એકદમ ઠંડુ મોસમ હોય હમ તો ચાલ આ ક
એજ બરાબર
તો પછી તમારી કેરી કે્યારે આવશે તમે મંગાવી દીધી
ના હમણાં નથી થી મંગાવી મંગાવવાના છે
તો મંગાવાઈ દો એમ કેતા છે કે આવાજ બી વરસાદ પડવાનું છે તો પછી
બગડી જશે
હા
હા કેવું પપ્પા ને. ફી મગાવો એમ કરીને
હા હા
હું
કે કેતા છે કે અહં બી પડવાનું જો વરસાદ વરસાદ
હા અહિયાં તો ચાર મે સુધી એલર્ટ આપેલું હતું તો આજે ચાર મે તો થઈ હવે આજ સુધી જ હતું.
હમ એજ તો મેન છે આ વરસાદ બિનમોસમ આવી જાય ને તબિયત બહુ ખરાબ થઈ જાય.
હા છે મા તું મારું તો એટલું દુખે ને
તમારી બેન બેંગ્લોરમાં ભણતી છે ને એ એવું થ ને એની તબિયત બહુ ખરાબ થઈ ગઈ કે વચ્ચે વરસાદ પહેલા એકદમ ગરમી ખતરનાક પછી વરસાદને અમે તો ત્યાં બરફ પડતી છે કે મારી બેને તો વોટ્સપ પર સ્ટેટસ મૂકેલ બરફ હાથમાં
હા હા તો હવે હું તેમાંધી પડી ગઈ તો હું લેવા ગયા કે નહી હવે.
એટલે એટલી બધી તબિયત ખરાબ નથી. કેમ કે અત્યારે શું એક્ઝામ કાલ તેની એક્ઝામ ચાલુ થઇ ગઈ છે. પછી એક્ઝામની વચ્ચે તો નહી
લવાય હા હા બરાબર.
ચાલો ના પછી હા
હા હા ઓકે.
તાલ મેં પછી ફોન કરું હને